હા, કેમ છો દીદી તમે.
હું મજામાં તમે કેમ છો?
મે બી મજામાં.
હા આજે કોલેજ ગેલા હતા કે
હા ગેલો હતો મે
આજે તો પ્રોગ્રામ હતો ને.
હમ્મ તમે જોયો
પાર્ટિસિપેટ ની નિમેનિયા આજે ની કોલેજની ગેગેલી હતી
હઓ. મે પાર્ટિસિપેટ ની કરેલો નઈ નઈ. એવું બધુંમાં મને ઇન્ટરેસ્ટ નથી વધારે.
અને તમારા ફેશિયર પાર્ટી આપશે.
હા મેમે અમને કીધું કે ઓગસ્ટમાં છે.
હા હા એવું મને લાગે.
કેમ ત્રણ ઓગસ્ટ.?
ઠ મને એવું લાગે છે, કે ત્રણ ઓગસ્ટ સુધી થશે પણ એવો ડેટ નની
નહીં મેમ તો અમને કીધું કે, જ્યાં સુધી આઈકાર્ડ નહીં આવશે ત્યાં સુધી તો ની થાશે.
હ એવું ક હા મારા બી એવું થયું હતું.
જોઈ ક્યાં આવું દી.?
આઈકાર્ડનું ફોર્મ ભર્યું કે.?
હા જ્યારે એડમિશન લીધું ત્યારે જ ભરી ભરી લીધું હતું.
હા લાઈબ્રેરી ના લાઈબ્રેરી
હા લાાયબ્રેરીનો કાર્ડ કાર્ડ બી બ બનાવી લીધું ને પછી, બુક બી ઇસ્યુ કરાવી લીધું. તમે કેમ નહી આવો સ્કૂલ કોલેજ એ તો?
મે તમારી તબિયતની હારી ની હોતી એલે ન કાલે તો ની ગેય હેતી. કાલે હ આજે ન ગેલી.
તો તમને મેમ કઈ નહી કે.?
ની કે.
અમને તો બહુ કે કે તમે લેક્ચર એટેન્ડ કરો.
હ હું પુરાની થઈ ગઈ એટલે ની કે. હવે નવો નવો છે ને એટલે.
પણ આ તો છે. તમને કહેવા જોએ અમને નહીં.
ન ની ની.
અમે તો રોજ આવીએ તો બી અમને ક લેક્ચર એટેન્ડ કરો ને? અટેન્ડન્સ આપો એવું બધું.
હું તું ન નો વાગ જાવ.
કેમ નવ વાગે.?
હું ફર્સ્ટ લેક્ચર નહી એટેન્ડ કરું.
હ
મને નહી ભાવ્યો આ ટીચર એટલે નહી તો,
અરે કાલે હતું ને અમારું બીકેએસ નું લેક્ચર હતું. તો મેં પછી મારે એક બે ફ્રેન્ડ છે અમે અમે લોકો સૌથી ઉપર ચાલી ગયેલા હતા ની એક વૃદ્ધ છે. તે તે આવે ભણાવવા બહુ પકાવે.
અરે એ તો એના નામ શું છે તમને ખબર છે.?
હા વિનતા મેૅમ.
હા મારી ફેવરેટ ટીચર છે.
મને બહુ ખરાબ લાગે. ભણવામાં તો બહુ એકદમ જોર જોરથી અ એને ભણાવવામાં તો બહુ ધીમે.
મારા બેન્કિંગના લેક્ચર એટેન્ડ કરે.
જયારે રોલ નંબર કહી ને તું બી એકદમ બહુ ધીમે ક અવાજ પણ નહી આવે
આ પછી કે છેે કે તો તમે કેમને બોલાય
હા!
ખાવા હ.? એક ન્યૂ ટીચર
તમને ક મે કઈ મે કઈ.?
એક ન્યૂ ટીચર આવીઈ વિ છે ને ધ્રૂવી
અ ની ખબર સાહેબ દ તેસ ગુજરાતીમાં હશે
નઈ નઈ નહી ઇંગ્લિશ મીડિયમમાં છે એ તમારાા છે ને કોણ સબ્જેક્ટ લેશે તમારા એમબપી છે ને
હા હા
હા તો તેઈ ત લ
ધ્રુવી ની લે દ્રષ્ટિ કરીને કઈ લઈ
દ્રષ્ટિ હા દ્રષ્ટિ પટેલ છે દ્રષ્ટિ
હા તેજ લે અમારે એમબીપક
એ તો બહ મને નિ ભાવ આ હા મ નિ ભાવ
ખબર જયારે હસે ત્યારે હારી લાગે એટલે કે બહુ મસ્ત લાગે
સ્મેલ કરે ને તો હારી લાગે પણ જયારે અડય ને બહુ ખરાબ લાગે
એના લેક્ચર તો એક પણ બીને અટેન્ડ કરલા ફર્સ્ટ લેક્ચર એટેન્ડ કરલા માર માથું એટલું દુઃખ હોય અ મુુંકે ન કાય બતાવું તને
નહી મને તે વિનીતા મેમ કરતા આ ટીજા સારું લાગે
નહીં નહી ન મને તો નં હારું લાગ્યા બહુછી લાગ
હા બોટાય
હણા હું તો ટીચરને બી કમ્પ્લેન કેલા હતા હમણાં બધાએ અમારી ફ્રેન્ડને
કેમ
કે નિ નિ બળ આવેે એમાં એ તો છે ને તુંર તડાક કરીને બાત કરે
હા તે ટપોરી ટાઈપ તે વાત કરે
હા
અમને બી લાગલું કે આ ટપોરી જે ટપોરી છે ને અમને તો મજા આવે
મને નઈ હારુ લાગે
કઈ
મારા માર્કેટિંગ લે
હા તે પાર્કેટિંગવાળી મેમ બહુ મસ્ત છે બહુ હારી છે આમ આવેલી હતી અમારા તે ઓકે પ્ર્રોક્સ પીરિયડમાં
અકાઉન્ટ્સ વા છે અલીશા મેૅમને
હા
હા હારી જ છે હું તો બહુ હારીશ
સ્ટેટ મે એમનું નામ મને નહી ખબર પણ નની ખબર તમે ઇંગ્લિશ મીડિયમ મારે લીધા છો
હમ
ઓ સારું છ પછી મને લાગેલ ગુજરાતી માં છો તમે
તમે ગુજરાતીમાં છે કે ઇંગ્લિશ મીડિયમમાં
ઇ્લિશ મીડયમ
હા મેં તો ગુજરાતી મીડિયમની ઇંગ્લિશ મીડિયમમાં છું
હ હાર તો
મને ગુજરાતી એટલે નહ આવે એટલે ભણતા આવડે થોડુંક થોડુંક
મને તો એ બી નહી આવડે હા બોલો
નિની ભાઈ તને તો આવડે ને તું ગુજરાતી મીડિયમમાં ભણને
હા પણ મને ઈંગ્લિશ નહી આવડે ને એટલે ફાસ્ટ લખાવે ને મેન તો કઈ લખવામાં જ નહી થાય
તું બુક લઈ જ લઈ જે ને લઈ લઈજ મારા હા
બુક કેટલા લાવો લઈ જાવ મેમ તો ઈઝમાં લખાવે તો તો લખું કરે
હમ હમ હમ મને ખબર છે કેટલું ભણાવે છે
અબટી નું નામ તો એકદમ ફાસ્ટ બોલે તો લખવામાં ભાવેને ઈકો વાડી મેમ છે એટલું ધીમે કતો સંભળાય એટલે કે નહી સંભળાય અમને
મને ખબર છે ભાઈ મજ
તમને તે વિધામ જોઈ ગમે મને નહી આવજ પ્યું
મજા નહીં આવે કઈ કોલેજમાં
કોલેજમાં ફ્રેન્ડ હતા મસ્તી કરીએ દસ મિનિટ રિઝટ મળે એમાં અમે નીચે જઈને મસ્તી કરીને આવી જઈએ તો તે સારું લાગે બીજું કઈ બી નહી
મારા ક્લાસ જોઈ હતા જોઈ જ છેું
હ કયું છે સેકન્ડ ફ્લોર
પોતેી
સેકન્ડ ફ્લોર છે તમારો
સેકન્ડ ફ્લોર તમે
હા બીબી એ ના કયા ક્લાસની બાર છો ડાબી બાજુ કે જમણી બાજુ
અને નહી આ શીડી છે ને શીડીના સામને
હ
આવજો મારા ક્લાસમાં
નઈ ચાલશે એકદમ સિનિયર લોકો છેને આવવા તો પછી એવા એવું લાગત કોઈ એલેને આવી ગયું ક્લાસમાં
નઈ નહી નહી એવ નહી લાગે મારા ક્લાસમાં કેટલાક છોકરા બી નહી મળે બાળકો પણ બી ની વીસ અનેન દસ બાાડકોનીરશે ફર્સ્ટ યરમાં પણ તમને ખબર છે કેટલા હતા એકસો ફોટી નાઇન એવો આર હમણાં છે ને ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી નાઈન થર્ટીન એટલેય
ઓ અત્યારે તમારામાં વન નાઇન્ટી થ્રી છે જોઈએ સેકન્ડ હર થર્ડ હર ના શ થાય
આ કે કોના કોના કેટી થઇ જાય ને તે નામ કાઢી નાખે પક્ હમ
રી
હા તો જોઈએ
તો પછી તમે કેમને જાઓ
હમણાં તો મારા થઈ ગયા છે સ્વેન્ટી ફાઇવ પર્સન્ટ તો જ મારા થઈ જાય
હા
એક બે દિવસ નહી તો જાઉં છું.
ન તોમાં બહુ દિવસ ની આવેલા છે એક એક વાર તો એક વાર અઠવાડિયા સુધી નહી આવેલા હતા સ્ટાર્ટિંગમાં તો
હું જાઉં ક્યાં કે મન નહ લાગે તો નહી જાઉં ઘમાં બેને
ું ત્યાં તો કરું તમારું સારું છે
તને કઈ અમને જ કઈ
અરે તું તો સેકન્ડ ઈયરમાં આવી જશે ને તને કઈ ખબર નહી પડે. ત્યારે મારા ક્લાસ ભરેલું છે, ને તો સેકન્ડ ઈયરમાં. દસ બીસ અને એટલા જ સ્ટુડન્ટ છે. જોઈ લેજે.
હા મેં તો વિચારી કે અમે જોવા મે ત્યારે. મેં તો સેકન્ડ માં અમે બધા અલગ અલગ થવાના ને. વાળા અલગ બેંકિંગ વાળા હા
હા. સ્ટેટ વાળ અલગ અકાઉન્ટસ વાળ અલગ લેક્ચરમાં અલગ અલગ જશે પછી ઈંગ્લિશ વાળા સાથમાં વહેવાનું.
ઓકે.
ઇંગ્લિશ બી એ વગેરમાં.
ત્યારે હારું છો.
હું તો ચાલો હાર
કેમ કે એમ કે ચાર પાંચ જણા છે, અમે લોકો માર્કેટિંગ લેવાના. અને બધા જ અલગ થઇ જવાના તો હારું
મેં તો માર્કેટી અને બેન્કિંગ લીધી હતી.
હોય કે એક જ હોય.
બે માર્કેટિંગ એન બેંકિંગ.
જોવા પછી મને બેંકિંગમાં ઇન્ટરેસ્ટ તો જોવા. હા સારું તે આવડેમ ગમે ગમે.
હમ લેજે.
પણ પછી એકલા લઈને મેં કરા.
હા ફ્રેન્ડ લઈ જે તો તું ભી લઈ જેજે.
કરા કે તમે બી આવો મેંથી એમને.
હા. ચાલ હું તને પછી કોલ કરું હા કઈ. બાઇ.